તો
અ પેલામાં અવાજ નતો આવતો કે ભઈ ત રુચિ નતો બોલતો
અવાજ નતો આવતો મારો તો આવતો તો પણ ત્યાં તમારો નહોતો આવતો.
મારો અવાજ નતો આવતો.
હા ન તો આવતો.
તો તારો અવાજ બન થ જાય એના કારણે વ છું.
હા એકદમ કોઈ બાત નહી કશો વાંધો નહી તમે શું કરી રહ્યા છો?
મસ્ત આરામથી તરત જ કોલેજ જઈને આયા.
હા હ. તો મારે થોડી પર્યા પ. ર્યાવરણ વિશે વાતચીત કરવી હતી એટલે કોલ ક
હા મારે તો પર્યાવણ વિશેજ વાત કારણ કે અત્યારે હું પાટન મા જે હરી ચક્યો તે પ્રમાણે મને જે પ્રમાણે અનુભવ થયો એ પ્રમાણે તમારી સાથે વાત કરી હતી.
અરે તમે તો પાટણમાં દરરોજ રહો છો કેટલું કાઠું તો આજે ખાલી જે શહેરમાંથી નીકળ્યો મને એમાં જ કાઠું પડી ગયું પ્રદુષણ એટલું બધું હતું ને કે શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી જો તો આ દિલ્હીમાં લોકો રહે છે. કેમ કઈ રીતે? કૅ આઈક્યુ આકિ કમાં એર કોશન્ટ એ કેટલો વધી ગયો છે.
આઈકય્યું ના કેવાય તેને. તમે એક અ હા. એ ક્યુ આઈ. અરે યાર હા હા ચી વાય કેવાય તેને.
એરકર્શન્ટ.
હા.
આકી એટલે એ ક્વેશનમાં રેસ. તે કઈ રીતે પબ્લિક?
હા એ વાત સાચી તેમની પાસે કોક અલગ જ સ્કીલ હોય એવું લાગે. મને.
મને તો એવી ઈચ્છા છે કે હવે મારે જે મારે જે દસ વીઘા જમી છે ને તેમાંથી પાંચ વીઘામાં તો ખાલી મારે એકલા જાડેજ વાવી દેવા છે. હાલો. અવાજ નહી આવતો. હાલો. હાલો. હાલો હર્ષભાઈ. તમારો અવાજ નથી આવી રહ્યો. હાલો.